તો કેમ છે કેમ છો
બસ મજામાં મિત્ર તમે કેમ છો મિત્ર
મજામાં
હા મિત્ર
તમે કઈક જાણવા માંગો છો મિત્ર
હા મિત્ર હું જીવનમાં જોખમ વિશે થોડુંક મને જાણકારી આપશું મિત્ર
હા મિત્ર જીવનમાં આપને ખુબ જ મહત્ત્વ ભાગ છે જીવન એક આપનું ઉદ્દેશ નું કાર્ય કરે છે જીવન જીવનમાં આપણે સવાર થી ઉઠીને જીવનનું જોખમ લેવાનું છે આપણે જે જીવનમાં અગાળી ક્યારે એવી રીતે કાય કરવા માટે જોખમ લઈએ છે આપણે ખેલ રમતોમાં જોખમ લઈ છે નવી નવી તકોમાં આપણે વધુ જીવન ખૂબ જ જીવા માટે જોખમ લઈએ છેીએ નાની મોટી કાર્ય કરવા માટે આપણે જીવનની વિવિધ રીતે અનુભવો કરી શકે છે અને જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ બનલો છે આપણે જીવન જીવવા માટે ખૂબ જ મહત્વનો ભાગ લેવો જોઈએ અને. આપને જીવનમાં એકનું એક કરિયર. કર કરીને વધુ એનાથી શિક્ષણ મેળવું જોઈએ અને થી. તે શિક્ષણ આપણે પ્રાપ્ત કરવું જોઈએ જેથી કરીને આપણે સવાર ઉઠીને શિક્ષણ. અને વિવિધ પ્રવૃતિ નું આપણે ઉપયોગ કરીએ છીએ. તેથી આપણે જોખમ ઉઠાવીને આપણુ. આપણા જીવન જીવવા માટે કાર્ય કરીએ છીએ. અને જીવનમાં ખુબ જ. તે આપને. મહત્વનો. રહે તે માટે આપણે જીવન ખુબ જ સારી રીતે. ઉપયોગ કરવો જોઈએ તેથી આપને. શરીર નુ સ્વચ્છ અને અ માનસિક રીતે શારીરિક રીતે અને તંદુરસ્ત રહે તેમ આપને જીવનનું બી જોખમ. લેવું જોઈએ અને એમ. આપણે વિવિધ કાર્યો કરવા માટે જીવનનું જોખમ. રહેલું છે એનું જોખમ. લઈને જ આપણે જીવન જીવવું જોઈએ. જીવનમાં હંમેશા નાન મોટી. જોખમો રહેલી છે. જીવન જીવવા માટે જોખમો ઉઠવો. લઈને અગાડી જીવન જીવ. જી જીવી શકાય છીએ તેથી આપણે જીવનમાં વઘ વધુને વધુ જોખમો રહેલી છે. આપણે જીવનમાં ખૂબ જ મહત્ત્વનું અને ખૂબ જ. જી જીવન જીવવા માટે. જોખમો રહેલી છે. આપને. ગાડી આપને બાઈક પર અ ફરતા જઈએ તો એક. રસ્તાઓ એક જોખમ જ છે જેમ કે આકસ્મક થવાનું અને અચાનક ભાઈ એક જીવન જીવવા માટે ખમ રહેલું છે જેથી કરી ને ચોમાસામા વાવાઝોડું આવું પુર આવું. એ એક જીવન જીવવામાં જોખમ રહેલું હોય છે. અને તેથી આપ જીવન જીવવા માટે. અ અનેક પ્રકારના જોખમો તા જીવન જીવી શકીએ છીએ. આપને ઘ ઘડાઓ ઘણા બધા આપને જીવાનુ જોખમમાં લઈએ છીએ. તે આપણે જોઈએ છીએ કેમકે આપને જીવન જીવવા માટે સવાર ઉઠીને આપણે કોઈક ને કોઈક જોખમો ઉઠાવીને એજ આપનો આખો દિવસ જાય છે અને આ જોખમો અમને આપણે જીવન જીવ. જીવી શકીએ છીએ અને આગળ વધીએ છીએ. આગળ વધી છીએ. તેથી આપને માનસિક અને શારીરિક રીતે બીજા બીજા સાથેબી આપને વાત કરવા માટે ખૂબ જ મહત્ત્વની છે. જીવનમાં એક મા જીવનમાં એક ઘણું બધું યોગ્ય અને અયોગ્ય નું મહત્વ રહેલું છે. અને તેથી આપણે યોગ્યનો ઉપયોગ કરવો જોઈએ. જીવન જોખમ ઉઠા ને રમત ગમતો છે કેમકે રમત ગમતો મા એવું છે કે જીવન જીવન એ એનું માટે રમજો પ્રહલી છે તેથી તમને રમતો રમવામાં આવે જ છે
હા, મિત્ર તમારી વાત તદ્દંત સાચી છે, જો આપણે જીવનમાં પરિસ્થિતિ ન સામનો કરવાની હિંમત જો ન હોય, તો જીવનમાં આગળ વધાય નહી તે માટે આપણે જીવનમાં જોખમ લઈને બી એ પરિસ્થિતિ ન સામનો કરવો જોઈએ, એ સામનો કરવાથી જ આપણે કોઈ પણ જીવનમાં આગળ વધી શકે એમ કોઈ પણ મુશ કોઈ પણ વસ્તુને મેળવી શકીએ છે, તો ક્યારેક નાના મોટા જોખમ લેવા જરૂરી છે. જો જોખમગર પ્રગતિ અનુભવ અને સફળતા ઘણી વાર અધરી જ રહી જાય છે, તે માટે આપણે હમ્મ જોખમ લેવા માટે આપને બેદરકાર થી પગલું ભરવાનું નહિ, પણ એક સાચું પગલું લેવું જોઈએ, જેમાં આપણે વિચાર તૈયારી અને જવાબદારી સારી હોય, જેમ કે વિદ્યાર્થી સ્પર્ધામાં ભાગ લે ત્યારે તેનું નવો વ્યવસાય શરૂ કરે કે કોઈ પોતાના સપના માટે નવી દિશા પસંદ કરે, એમ તે પોતાના ઉપર જોખમ લઈ લે છે, જોખમ લેતા ડર લાગવો એ તો બધા માટે સ્વાભાવિક છે, પણ એ ડર આપણે દૂર કરીને, તે જોખમ લેવું જોઈ જરૂરી છે, તેનાથી જ આપણે એ જીવનમાં એક સારી દિશા અને પોતાના સપના પૂરા કરવાની તાકાત રહેલી હોય છે. નિષ્ફળતા પણ મળી શકે પરંતુ આપણે નિષ્ફળતાથી ડરવાનું નહી પણ અનુભવ અને શીખવાનું છે, જેનાથી આપણે એક બીજી વાર એ પાછળ ટ્રાય કરી શકીએ, અને આપણા આપણા જીવનને જે લગતા
લક્તી તૈયારી અને આપણું સપનું પૂરું કરવા માટે આપણે પોતાની ક્ષમતા જાણી શકીએ છે, અને જે સપનું પૂરું કરવા માંગતા હોયને તે સપનું પૂરા કરવા માટે આપણામાં કેટલી શક્તિ એ છે. અને કેટલી આવડત રહેલી છે ત્યા આપણે કાર્ય કરતા સમય આપણને ખબર પડી જતી હોય છે તેથી આપણને ઘણી બધી નિષ્ફળતાઓ પણ મળતી હોય છે. આવી થોડી મોટી નિષ્ફળતા મળવાથી આપણે નિરાશ ના થવું જોઈએ પણ એ સફળતા પાછળ આપને વધારે મહેનત કરવી જોઈએ અને એનાથી શીખવું જોઈએ. કે આપણને હું એવું ખોટ પડતી હોય છે જેનાથી કે આપને જેનાથી આપણે એ
કાર્ય પૂર્ણ થઈ શકતું નથી તે કાર્યને શોધીને તે કાર્ય પૂર્ણ કરીને આપણા જે સપના રહેેલા હોય છે તે સપના ને પૂરા કરવા માટે આપણે પાછળ જાત લગાવ તે માટે આપણે હિંમત સમજદારી અને મહેનત સાથે લેવામાં આવેલું જે જોખમ હોય આત્મવિશ્વાસી અને અનુભવી જીવનમાં યોગ્ય અને જોખમ લેવું ખુબ જ જરૂરી છે તે આપણા સપનું પણ પૂરું કરી શકે છે. તે માટે આપણે એવા સપના માટે જોખમ લેવા માટે જરૂરી છે.
હા મિત્ર તમારી વાત તદ્દન સાચી છે જીવનમાં આગળ વધ વધવા માટે યોગ્ય અને વિચારપૂર્વક જોખમો લેવા જોઈએ. જરૂરી છે જોખમ લે લેવાથી નવી મળે છે અને આપનો આત્મવિશ્વાસ વધે છે ભૂલોમાંથી શીખવાનું અનુભવ મળે છે. અને સાચો ખોટો નિર્ણય વચ્ચે નો ભેદ સમજાય છે. જોખમ લેવા ભેદકારી નથી પરંતુ વિચાર કરીને પડકારો પડકારો સ્વીકારવાનો જોઈએ. જેથી લોકોને હિંમતથી નવા પ્રયત્નો કરે છે તેથી ઘણી વાર સફળતા અને પ્રગતિનો લીધો શકે છે પરંતુ જો જોખમ લેતાં પહેલાં વિચારવું આયોજન કરવું અને પરિણામને સમજવા જરૂરી છે યોગ્ય જોખમો જીવન વધવું સારી રીતે બનાવી શકે છે. જ્યારે આપણે હિંમતથી પડકારો સ્વીકારવીએ અને યોગ્ય જોખમો લઈએ છીએ ત્યારે એ સફળતા મેળવવા માટે નવી નવી તકો અને નવો માર્ગો મળે છે પ્રયત્ન અને અનુભવો દ્વારા આપણા આગળ આગળ વધીને પોતાના લક્ષ્ય સુધી પહોંચીએ છીએ. પહોંચી શકાય છીએ. ત્યારે આપને યોગ્ય જોખમો લઈ લઈને લઈએ છીએ અને ન વાપરીએ છો કરીએ છીએ ત્યારે આપણે જીવન જીવવા જોખમ વધુને વધુ લેવામાં આવે છે.